હય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં કેમ છો તમે.
અમે પણ મજામાં જ આજકાલ તો મતલબ આમાં બસ ફરવા જવાની વાતચીત ઘર બાજું તો ચાલ્યા કરે છે તમને ખબર જ છે કે હમણાં વેકેશન પડ્યું છે તો. એટલામાં ફરવા જઈએ અને આપડા જે ઈન્ડિયાના જે બધા સ્થળો છે. તો એ બધા સ્થળોએ ફરવા જાય વિચારી રહ્યા છે જે મતલબમાં ખૂબ જ વધારે મતલબ પ્રસિદ્ધ જે સ્થળો છે તે સ્થળે ફરવા જઈ વિચારી રહ્યો છે કારણ કે મતલબ બહુ ઘણા સમયથી છે ને મેં એજ વિચારી રહ્યો હતો કે આપણે દુનિયામાં બદસ થોડો જોવા જોવા જોઈએ પરંતુ પેહલા આપે છે ને શરૂઆત આપણેે ઇન્ડિયા થી કરવી જોઈએ અને આપણે ઇન્ડિયામાં પણ ઘણા બધા એવા સારા સ્થળો છે. તો આપડણે ઓલ ઈન્ડિયા ટ્રાવેલ કરીએ એવું મેં વિચારી રહ્યો છું અને મતલબ હમણા એક મહિનો જે વેકેશન ચાલી રહ્યો છે. તો વેકેશનમાં એક મહિનાની અંદર આપણે ઘણું બધું ટ્રાવેલ કરી શકીશું અને મતલબમાં જે ટ્રાવેલ્સ જે કરવાના છે એ પણ મતલબમાં ખૂબ જ ઓછા પૈસામાં આપણે કરી શકીશું કારણ કે બહુ ઘણા લોકો તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા છે આપણી કંપની વાળા તરફથી તો જેથી કરીને આપણને ખુબ જ એવો ઓછો ખર્ચ ચૂકવવા પડશે તો. આપડે મતલબમાં કઈ કઈ જગ્યા આપડે ફરવું જોઈએ તો તે જ બાબત ઉપર મે તમારી સાથે વાતચીત કરવા મામાંગુ છું.
હા હા આપડા ટાઈમ જોવા જઈએ તો કેટલી બધી મતલબ કેટલા બધા સ્થળો છે ફરવાલાયક. તેમ નજીકમાં આપણા ભારતમાં તો કેટલા બધા છે એમ જોઈએ તો તાજમહેલ છે જયપુર છે કાશ્મીર ગોવા કેરળ દ્વારકા સોમનાથ અમૃતસર ઋષિકેશ સંજતા કેટલા બધા મતલબ અલગ અલગ શહેરો છે જે ત્યાં આપણે ફરવાઈ જઈ શકીએ અનેને ત્યાં ખૂબ જ સારું છે ને એમાં આપડે જોયએ છેએ દ્વારકા મંદિર તો ખૂબ પ્રસિદ્ધ અને ખુબ જાણીતું છે ને તા તો આપણી માને લઈ મ તો એ બધી પણ ખૂબ પૂર્ણ એટલે પૂરી થાય છે ને બધા લોકો બહુ એમ ત્યાં ફરવા જાય છે અને મંદિર દર્શન કરવા જાય છે ને તે શ્રી કૃષ્ણ ભગવાન નું મંદિર છે એટલે બધા ત્યાં દર્શન કરવા જાય છે ને ત્યાં જવાલાયક બી ખુબ સારા સારા સ્થળો છે ગોમતી ઘાટ છે. રૂકમાણી દેવીજી નું મંદિર છે સમુદ્ર ના કિનારે અને પ્રવાસનું એટલે ખુબ જ વધારે મહત્વ છે ને ત્યાં કેટલાક ઘણા લોકો લોકો જાય છે દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે ત્યાં જવું જોઈએ આપણને દર્શન કરવા માટે
હા તમે જે કહ વાત તો સાચી જ છે આપ ત્યાં પણ હોવ જ જોઈએ અને તમે તાજમહેલ ની વાત કરી. તો તાજમહેલ તો જવું ખુબ જ જરૂરી છે કારણ કે કાટો જુબાઓ છે તો તેમાં સામેલ છે કારણ કે આપડે ઈન્ડિયામાં જો મતલબ પેહેલા જે ફોરેનર લોકો આવે છે તો પહેલી વસે એ લોકોની જોવાની છે ને તાજમહેલ જ હોય છે કારણ કે તાજમહેલ એ મતલબ આપણા દેશ માટે તો ફેમસ છે જ પરંતુ જે બહારના દેશોમાં છે ત્યાં પણ ખુબ જ વધારે ફેમસ છે અને તાજમહેલ આપણેે જયારે સામેથી જોઈએ તો આપડી આંખ એકદમ ચમકી જાય એવી એવી મતલબમાં તાજમહેલ ને ચમકશે તો જેથી કરીને તાજમહેલ તો આપડે એક વાર જોવા જવું જ જોઈએ અને ત્યારબાદ આપડણે જયપુર પણ જઈ શકીએ છીએ અને જયપુર ને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો જેથી કરીને આપણે જયપુર પણ જવું જોઈએ અને જયપુર અને આપણેે જે રાજસ્થાનમાં આપડે કિલ્લાઓ આવેલા છે તો કિલ્લાઓનો પણ આપણેે અ અ મુલાકાત લેવી જ જોઈએ કારણ કે જે મતલબમાં રાજસ્થાન ના બધા કિલ્લાઓ ખુબ જ વધારે મોટા મોટા કિલ્લાઓ આવેલા છે તો એ બધા કિલ્લાઓ પણ આપણે એક વાર જોવું જોઈએ કે જે રાજ મહારાજા લોકો હતા તે પોતાના કિલ્લામાં કેવી રીતના રહેતા હતા અને ત્યાં મતલ બધું આપને સમજવામાં આવે છે કે જયારે આક્રમણ કરતા હતા બધા જે સૈનિકો તે કિલ્લા પરતા ત્યારે તેઓ પોતાના કિલ્લાનું કેવી રીતે રક્ષણ કરતા હતા અને ત્યાારના જમાનામાં ખુબ જ સારી રીતને એવું અ મતલબ રક્ષણ માટે બનામ આવતું હતું બધું મતલબમાં કે તે લોકો તે કિલ્લા ઉપર આક્રમણ કરે તો કેવી રીતે તેઓને ભેડવા અને ક્યુરીટ નાિલોને અ કે રના નો સામનો કરવો તે બાબત ઉપર ઘણું બધું આપણને સીક - શીખવા પણ મળી શકે છે અને ત્યારબાદ આપણે ઘણી બધી જગ્યા જઈ શકીએીએ જેમ કે ગોવા પણ આપણે જોવું જોઈએ ગોવામાં પણ ખુબ જ વારે એવ સારા સારા બીચ છે તો તે બીચના પણ આપણે આનંદ લેવો જ જોઈએ કારણ કે ગોવાવામાં મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું અને બીસ જો આપડે જોવા જઈએ તો બધા ટકા સારા બીજ આપણને ગોવામાં પણ મળી શકે કારણ કે ગોવામાં ખુબ જ વધારે એવું મતલબ ઘણા લોકો આવે છે બહાર ના ફોરેન લોકો પણ ગોવામાં આવે છે અને ગોવામાં ખુબ જ વધારે વ્યૂ પણ સારો હોય છે તો જેથી કરીને આપડણે ત્યાં ખુબ જ વધારે સારા ફોટો પણ ક્લિક કરી શકીએ અને ગોવા તમને ખબર છે કે બધાનું જવાનું એક સપનું હોય છે કે ગોવા તો એક વાર જશું જેવું તો જેથી કરીને એ ગોવા પણ આપણે સારી રીતના ફરી શકીએીએ તો શું તમે બીજી પણ જગ્યા જાણો છો જ્યાં આપણે સારી રીતના આપણે મતલબમાં આ બેસી શકીએ અને એક દિવસ આપડણે વિતાવી શકીએ નાઈટમાં અને એવું બધું પણ
હા એમ આપણે જોવા જઈએ તો આપણા અહંયા રાજસ્થાનમાં તો બહુ બધી મતલબ જગ્યા છે આપણે ફરી બી સ અને સારું બી છે તેમ આપડે જોવા જઈએ તો ત રાજસ્થાન માં તો કેટલી બધી મંદિરો આવી છે બ્રહ્મ મંદિર ખાટુશ્યામ મંદિર સાલાસર બાલાજી એમ કેટલા બધા અલગ અલગ મંદિર આવી છે ને ત્યાં ખૂબ જ સારું છે એ આપણે જો સાવરિયા સેટની વાત કરીએ તો ત્યાં મતલબ ઘણા ઘણી પબ્લિકો આવે છે લાખોમાં ત્યાં લોકો આવે છે એક દિવસમાં અને ત્યાંનું મતલબ આપણેે જો એમ માનીએ તો બધા લોકો માને છે કે ત્યાંની મતલબ આપણે જે કઈ માંગી હોય દિલ થી તે બધી મતલબ આપ પૂર્ણ થાય છે એટલે આપણે ત્યાં બધા બુ વધારે જાય છે ને ત્યાં મંદિર પણ ખું પ્રસિદ્ધ છે ને ત્યાં એમ ભગવાન શ્રી કૃષ્ણ શ્યામજી ની પૂજા કરવામાં આવે છે ત્યાં પણ જવું જોઈએ ને આપણને શાંત ી મળે ને સારું છે ફરવાનું બી ત્યા
હા એ તો આટલા માટેામાં મંદિરે બાજુ જઈએ તો ખુબ જારે એવ શાંતિ પણ મનને મળે છે તો જેથી કરીને આપડણે દ્વારકા મંદિર તો કેમક ભૂલી શકીએ દ્વારકા તો આપડે જોવું જોઈએ એકવાર અને આપડ ગુજરાત માં રહીએ છીએ તો આપડે છે ને દ્વારકા મંદિર તો એક વાર જોવું જ છે કારણ કે ગુજરાત આપડે એકદમ શાન કહેવાય તો દ્વારકા મંદિર મતલબમાં જે ક્રિષ્ણ ભગવાન ત્યાં રહેલા હો ને ત્યાં તેમ એમણે રાજ કરેલું તો આપડ એમણે કિરીટના ત રાજકારણ કરેલું અને તેમની જે નગરી હતી દ્વારકા તો ત્યાં આપડે એક વાર તો મુલાકાત લેવી જ જોઈએ અને ત્યાં જે મતલબ સમુદ્ર સ. તો તે સમુદ્રો ની પણ આપણે એક વાર મુલાકાત લેવી જ જોઈએ અને બીજું તો શું હમણાં જો ડેવલપમેન્ટ હશે ને. ત્યાં એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો બ્રિજ ન પણ આપણે એક વાર મુલાકાત લેવીું છે કારણ કે ખુબ જ સારી રીતેનો બિજ પણ બનાવવામાં આવ્યો છે. મેં ઘણી વાર બધા વિડીયોસમાં જોયું છે. ખૂબ જ વારે એવા ત્યાં સારા ફોટા પણ પડે છે તો આપણે ત્યાં પણ એમ ફોટા પાડી શકીએ અને. દ્વારકામાં આપણે એક દિવસ આપડે રહીને ત્યાં ખુબ જ સારી રીતના પૂજા ને એવું બધું પણ કરી શકીએ. તો જેથી કરીને. આપડે દ્વારકા પણ જોવું જોઈએ અને બીજું તો શું કે કેરલા માં પણ આપડણે જઈ. કારણ કે સાઉથ બાજુ તમને ખબર છે. કે ત્યાંની સંસ્કૃતિ ખુબ જ વધારે મને ગમે છે અને તેઓ જે મતલબ. કેરલામાં અને તમિલનાડુમાં જો ત્યા બધા મતલબ જે ખાવાનું એવું બધું ખાતા હોય છે જે. એટલે કેળાના પાત્રામાં જે ખાવાનું ખાય છે તો તે જોઈને મને પણ કેળાના પાત્રામાં ખાવાનું. ખાવાનું મન થઈ જાય છે કારણ કે. તેઓની જે ખાવાની વાનગીઓ હોય છે તે ખુબ જ વધારે સરસ હોય છે અને. એકદમ નેચર થી. લી મળેલી હોય છે ત્યારે આપણને ખ વિડીને હ જોઉ. તો જોઈને એકદમ ખાવાનું મન થ છે કારણ કે તેઓ કેળા પાત્ર જ ખાવાનું બનાવે છે તો. ખુબ જ વધારે એવ મજા આવે છે જોવાની પણ અને ત્યાં. એ સાંભર એ બધો પણ ખુબ જ વધારે એવો ફેમસ છે. તો આપડણે તે પણ ખાઈ શકીએ છીએ અને ખુબ જ વધારે એવું. ખાવામાં પણ સારું લાગે છે અને ત્યાંનું ખુબ જ વધારે ફેમસ પણ છે. અને તામિલનાડુમાં તમને ખબર છે કે ખુબ જ એવા. બધા મંદિરો પણ બધા ઘણા બધા આવેલા છે તો ત્યાંનું મતલબ. ખુબ જ વધારે મંદિર પણ છે તો એ બધા મંદિર પણ આપણે એક વાર. અ મુલાકાત લેવી જોઈએ અને ત્યાંનું જે ખુબ જ વધારે એક પ્રસિદ્ધ મંદિર પણ છે ત્યાં ખુબ જ. તેમને મતલબ બધા ટ અમીર મંદિર. તરીકે પણ ઓળખવામાં આવે છે તો તે મંદિરનું પણ આપણે એકવાર મુલાકાત લેશું કારણ કે. આ બધા ઘણા બધા મતલબ મંદિરો છે તો. ત્યાં એક વાર તો આપણે મુલાકાત લેવી જ જોઈએ જે સાઉથમાં. ઘણું બધું બધું જોવાનું પણ છે તેઓની સંસ્કૃતિ વિશે તો તે બધી પણ આપણે મુલાકાત લઈશું.
હા તમારી વાત એકદમ સાચી છે ને આપ. આપણે એ બધી જગ્યાએ આપણે ફરવા જવું બી જોઈએ આપણે જો સ્કૂલનું કોલેજનું જો વેકેશન હોય તો્યાં. આપણે એ બધી જગ્યા ફરવા જવું બી જોઈએ ને આપણું વેકેશન બી સારું છે. ને આપણને ફરવાની બી મજા આવે ને આપણા જોવા જઈએ તો ભારતમાં કેટલી બધી જગ્યાઓ ફરવા જેવી છે. કે આપણા નજીકમાં બી જોઈએ તો કેટલું બધું છે આપડા વલસાડમાં જ જોઈએ. કેટલી બધી તળકેશ્વર છે તિથલ બીચ છે સ્વામિનારાયણ મંદિર છે સાઈ બાબા. પડને ટાઈમ. દમણ કેટલી બધી જગ્યા છે કે આપણે નજીકમાં બી આપણે ફરવા જઈ શકીએ ને આપણે દમણની વાત. કરી દમણ માં તો કેટલી આપણે ફરવા જઈ હવારથી સાંજ સુધી આપણે દમણ ના ફરી શકીએ. ત્યાં મતલબ ફરવાલાયક બહુ બધા સ્થળો છે જેમ કે દેવકા બીચ છે મોટી દમણ કિલ્લો. ને જમ્પોર બીચ એવા કેટલા બધા એબ બીચો છે કે આપણે ત્યાં ફરી શકીએ ને. રાઈડો બી કેટલી બધી હવે નવી નવી બનાવી મૂકી છે ને ત્યાં બીચ બીચ ફરવાની ખુબ મજા આવે. ને આખો દિવસ આપણે સ્વિમિંગ પુલ ને ખાવા પીવાનું તો બહુ સારું કેહેવાય ને આપડે. ધ ફેમિલી સાથે બેસી બ શકીએ ને ત્યા એન્જોય બી શકીએ વેકેશનમાં ખૂબ સારી જગ્યા છેને તા. આપણે જવું જોઈએ.
હ. હા એ તો છે આપડે ત્યાં મતલબ ખુબ જ સારી રીત આખો દિવસ આપડણે વિતાાવી શકીએ તો. મતલબ આપણા તરફ પણ ખૂબ જ વધારે એવી સારી સારી જગ્યાઓ છે અને જે મતલબ પર્વત ની વાત કરીએ તો આપણે જે. અ પાનેરા ડુંગર આવેલો છે. તો એ પાણીના ડુંગર પણ આપણે જઈ શકીએ છીએ જ્યાં આપડા શ્રી. ત્યાં પણ ખુબ જ વધારે મતલબમાં જે ભક્તો હોય છે તે આવે છે કારણ કે ત્યાં પણ માતાજી ન મંદિર છે. સ આને. ત્યાં પણ ઘણા બધા લોકો ત્યાં જોવા આવે છે અને જે વરસાદના સમયે પણ બધા લોકો તું આવે છે જોવા. ને ખૂબ જ વધારે એવું સારું પણ પડશે કારણ કે ત્યાં ખુબ જ વધારે એવું સારું સીન પણ જોવા મળે છે. અને વરસાદના સમયે તો બધું લીલું સમ દેખાતું હોય એટલે ખુબ જ વધારે એવું મતલબ સારું પણ દેખાય છે જેથી કરીને પાણીના ડુંગર પણ આપણે એક વાર મુલાકાત લેવી જોઈએ અને ત્યાં પણ એટલામાં મારો અનુભવ તો ખુબ જ સારો રહ્યો છે પાનેરા ડુંગર નનો શું તમે પણ પાનેરા ડુંગર બાજુ ગયા છો?
હા હું પણ ગઈ હતી પાનેરા મંદિર તો એ ખુબ જ સારી છે ને આપણે જોવું બી જોઈએ એમ તો એમ સારું કેને વર્ત સીઝનમાં તો તા ખુબ જ સારું લાગે છે જે પાણી ના મંદીર છે. ત્યાં એ ચંદિકા માતા નું મંદિર છે અને ત્યાં એ આપણે નવરાત્રી માં તો ખૂબ વધારે લોકો મતલબ ભક્તો લોકો દર્શન કરવા જાય છે ને ત્યાં નવરાત્રી ના ટાઈમ પર તો ત્યાં લાખોમાં પબ્લિક આવે છે ને સવાર સાંજ બહુ આમ ભીડ જોવા મળે છે ને ત્યાં તો નવરાત્રી ના ટાઈમ પર તો રાતના ટાઈમ પર તા ગરબો પણ નવો નવો દિવસ ગરબો કરવામાં આવે છે. અને જો આપણે પાનેરા મંદિર જઉં જવાનું હોય તો ત્યાં મતલબ સૌ પહેલા આપને ત્યાં સીડીઓ ચડવ ચડવી પડે છે અને ચીડી ચડતા વખતે આપણને સુંદર કુદરતી વાતાવરણ અને હરિયાળી ઠંડી હવા એ બધું ખુબ સારું આપણને આનંદ મળે છે અને આપણે ત્યાં ટોચ પરથી આખું વલસાડ આપડે જોઈ શકીએ છીએ ને ત્યાં આપણે અરબી સમુદ્ર અને સુંદર નજા બજારો પણ જોઈ શકે છે ને આપણેે જવું જોઈએ. ખુબ જ સારું દેખાય છે ને ઉપર થી આપણે જોઈએ તો આખું વલસાડ આપણને સારું લાગે છે.
હા એ તો છે તમારી વાત એકદમ સાચી છે તો જેથી કરીને આપણે આપણા રાજ્યમાં પણ કમ ખુબ જ સારી રીતના ફરી શકીએ અને જે ઓલ ઇન્ડિયા આપડણે ટ્રાવેલ કરવાના છે તો ત્યાં પણ આપણે ઘણી બધી આપડા અહીંયાથી આપડે પેલા ફરવાની શરૂઆત કરીશું આપણા જગ્યાએ પેલા જઈશું અને પછી આપડે બહારના મતલબમાં રાજ્યમાં સારી રીતના તેમની જે સંસ્કૃતિ છે એ બધી પણ આપણે શીખીશું કારણ કે આપણા રાજ્યની સંસ્કૃતિ પણ આપડે શીખવી જોઈએ. ચાલો આપડે પાછા વાતચીત કરીશું આ ઓલ ઇન્ડિયા ટ્રાવેલ ઉપર હા ચાર ચાલે.